હમ
હેલો
કેમ છો
હુ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું આજે હું પૈસા વિશે વિચારી રહ્યો હતો
પૈસા વિશેય વા આ શું વિચાર રહ્યો હતુ તમે
અ કે પેસા બચાવ વધુ બહુ જરૂરી હોય છે કે પૈસા ખર્ચ હોય જરૂરી હોય છે
હ આ તો બહુ સરસ ટોપિક છે મને લાગે છે કે પડ જરૂરી છે પણ સમજદારીથી અ અ પૈસા બચાવવાનું બહુ જરૂરી છે લાઈફમાં
હા હું પણ એવું જ માન્યું હતું તને સેવિંગ કરવું ગમે છે કે શોપિંગ કરવું ગમે છે
સાચું કહું તો મને શોપિંગ પણ ગમે છે અને સેલિંગની વેલ્યુ પણ અ કરવાનું ગમે છે
હા આ બધા તો બહત ઇમ્પોર્ટન્ટ હોય છે પેસા તો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આ માટે અ સેવિંગ કરવાનું પણ જરૂરી હોય છે તને પોકેટ મની મળે છે
અ હા થોડી મેજ છે અ તને
મને પણ મળે છે મારા મમ્મી અને પાપા આપે છે મને પછી તું એની સાથે શું કરે છે તમારો પોકેટ મની સાથે
હ મારા મમ્મી પપ્પા મને પોકેટ મની આપતા હોય તો હું થોડો પૈસો અ સેફ કર કરતો હતો અને થોડો ખર્ચ કરી દો
વાહ આ તો તમારી સારી આદત છે તું તો તમારો પોકેટ મની નો સારો ઉપયોગ કરું છું તો તોું બધા પૈસા ખર્ચ કરી દે છે તો બચાવે છે
પેલા હું બધા ખર્ચ કરી દીધું હતો પણ હવે થોડું સેફ બી કરું છું અ કે હજમ અમ કેમ કે એક વાર મને કઈ વસ્તુ લેવાની હતી તો પણ પૈસા અ વાંચેલા ના હતા તો ત્યાંથી હું સેફ કરવાનું બહ ઇમ્પોર્ટન્ટ માનું છું
હા તારે તું સમજે હશે કે સેવિંગ કેટલું જરૂરી હોય છે ને
બિલકુલ બિલકુલ
હા સેવિંગનોો સૌથી મોટો ફાયદો શું લાગે છે તમે
મને તો એમરજન્સી માં કામ આવે એ સ અ મોટો અ ઉપયોગ છે
હા આ તો એમરજન્સી માં મોટો ઉપયોગ આવે છે જય્યારે અચાનક કોઈ જરૂરી પડે ત્યારે અને મોટી વસ્તુ ખરીદી માટે પણ સેવિંગ યુઝફુલ હોય છે સારું કઉ છું ના હું
હા હા હા જેમ કે મોબાઈલ ફોજ કે સાયકલ અ
હા બિલકુલ બિલકુલ સારું તને કઈ વસ્તુ માટે સેવિંગ કરવું ઇમ્પોર્ટન્ટ લાગે છે ગમે છે
મને તો એક સરસ લેપટોપ લેવાનું છે તો હું આ પૈસા બધા પૈસા આપણા લેપટોપ હું ખરદવાનું પણ સેન કર્યો છે
હા આ તો બહ સરસ વાત છે તું તમારા લેપટોપ ખરીદવા માટે સેવિંગ કરું છું અનેને
હમ
કેટલા પેસા સેવ કર્યા છે તું
હજુ થોડું અ બધા પ્રોસેસમાં છે
હા ચાલશે ધીમે ધીમે થઈ જશે ને
હા પેશન્ટ પણ જરૂરી હોય ને તો તો આપડો કામ થશે
હમ આ તો તું વાત ખરી સાચી કવું છું તું પેશન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે સેવિંગ કરવા માટે સ્પેન્ડિંગ મની પણ જરૂરી લાગે છે તમને
હા અ આપડો અ જરૂરતમંદ અ સમાન વિષય અ પૈસા ખર્ચ કરવાનું આ ગુરો આદત નથી આ બધા પૈસા ફક્ત બચાવું પણ નથી અ રાખી શકતા આપડો રક્ષા કરવાનું પણ બહુ જરૂરી છે
હા આ તો સારું કરતું તું બધા પૈસા ફક્ત બચાવીને પણ નથી કારણ કે રોજની જરૂરતો હોય છે પૈસા અને ખવાનું સ્કૂલ ની વસ્તુ ટ્રેવલ મોબાઈલ રિચાર્જ વગેરે થી પેસા સ્પેન્ડ થઈ જશે આ માટે જરૂરી હોય છે અને ક્યારેક પોતાની ખુશી કરવા માટે પણ લેવું જોય છે સારું કું છું ને હું
હમ બિલકુલ બિકુલ
તને શું લાગે છે સ્પેન્ડિંગમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું હોય છે
હ ઇમ્પલ્સ બાઈંગ.
એટલે. એટલે અચાનક જોઈ એને લાયે જોઈએ એ આમ મતલબ હોય છે.
હા જરૂરી ના હોય કે પણ ખરીદીને એટ લેવું હા આદત ઘણા લોકો ના હોય છે.
હા હા આ તો તું સારું કવું છું. અ આ તો એના બેડ મેનર હોય છે, ખાસ કરીને ઓનલાઈન શોપિંગમાં
હમ ડિસ્કાઉન્ટ જોવા એટલે લાગે કે હવે લેવું જોઈએ પણ પછી સમજમાં અ સમજે કે એની જરૂરત પણ નથી આપણેે.
બિલકુલ બિલકુલ સાચું કહું છું, તું તને ઓનલાઈન શોપિંગ ગમે છે?
હા મને તો બહ ગમે છે ઓનલાઈન શોપિંગ.
કારણ કે આ ઈઝી હોય છે ને.
હા ઈઝી પણ હોય અને એના એનાથી ઓફર પણ મળી જાય અને બહુ સારો ઓપ્શન હતા તો શોપિંગ કરવાનું પણ બહુ ગમે જ છે મને તો.
હા એનાથી તો હું ઘરી બેઠીને ઓર્ડર કરી શકાય. અને એટલે શોપિંગ કરતા પેલા લિસ્ટ બનાવી જોઈએ અને સારી હેબિટ ય છે.
હમ હમ. અચ બિલકુલ મે સાચી વાત કીધો.
હમ લિસ્ટ હોય તો એક્સ્ટ્રા વસ્તુ ઓછી લાવે.
હમ આ બ હું હ માર્કેટ જઈના હો હું અગર સમાન લીધો તો મારા મમ્મી મને લિસ્ટ બનાવીને મૂકે કે જેટલા લિસ્ટમાં હોય આટલો સમાન લેવાનું.
હમ હમ આ તો સારી આદત છે તમારી હમ.
ખચ ખર્ચા નથી કરવાનું મારા મમી એ કીધું.
બહ સારું છે તને સેવિંગ માટે કઈ રીતે મદદ મળે છે?
અ હું કએક નાની ડેરીમાં લીખું છું કે એટલા પૈસા આવ્યા અને કેટલા ગયા
વાહ આ તો બહ સારી આદત છે તમારી કે તું. અ તમારો સેવિંગ્સ એક નાની ડાયરીમાં લખ્યું છે. બહત સારી હોય છે અને તને. ડાટા મળી રહ્યા છે ટાઈમ ટુ ટાઈમ
હમ. અ તને બજેટ અ ભણવાનું ગમે છે?
હા હવે થોડું થોડું શીખું છું, બજટથી કટ્રોલ રહે છે. અને અ ખબર પડે છે કે કઈ કઈ જગ્યા વધુ ખર્ચા થઈ જાય છે.
હમ અમ તને ફૂડ પર વધુ ખર્ચ. થાય છે કે શોપિંગ પર.
મારા તો ફૂડ પર વધુ ખર્ચ થાય છે અને તમારો.
અ મારા તો અ. અ ડ્રેસ કપડો એના માટે મારા વધારે પૈસા ચાલી
હા નાના નાના ખર્ચ પણ મળીને મોટી થઈ જાય છે તને પિગી બેન્કન યુઝ કર્યું છે ક્યારે?
હા નાની નાની ઉંમરમાં કરતા હતો મને પણ કોઈન મૂકવાની મજા આવતી હતી.
હા આ તો સારી છે મને પણ આવતા હતા હવે પણ પીગી બેંક યુઝફુલ છે સેવિંગની હેબિટ ડેવલપ થઈ જાય છે તને એ લાગે છે કે બાળકોને નાની ઉંમરથી સેવિંગ શીખાવવું જરૂરી હોય છે.
હા ચોક્કસ
કા કારે
અ કારણ કે પૈસાની વેલ્યુ સમજવામાં મદદ મળે
હમ અને ફ્યુચરમાં રિસ્પોન્સિબલ બની શકાય ને
હા ચોક્કસ બિલકુલ
તને ક્યારે પૈસા વેસ્ટ કર્યા હોય એવું લાગે છે.
હા એક વાર અ હું એક વસ્તુ લીધી અને પછી વપારજી નથી પછી રેગ્રેટ થયું હશે મને
હમ બહ એટલા એટલે ખર્ચા કરતા પેલા વિચારવું જોઈએ અ અને તમે તબ તબ તો એને તમારે ગલતીમાં અ સુધાર લાવું કે નથી
હા હું લાવ
હમ
હમ તને કોઈ એવી વસ્તુ યાદ છે જે સેવ કરીને લીધી હોય
અ હા અ હું મારા પૈસાથી હું એ અ શૂઝ લીધા હતા
વાહ તો પછી અલગ ખુશીઓ થાય તમે તમારી સેવિંગ થી તું પૈસા
બિલકુલ સર એકદમ મસ્ત ખુશ થાય થઈ ગયેલો હતો
ચલો હું આજે તમારી થી સેવિંગ મની નોમ ટોપિકથી બાત કરીને મજા આવી હતી
હમ ઠીક છે હમણા હું વાતમાં વાત કરીશ બાય
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ